આ
હા કેમ છે મજામાં છે એવી વિચલે છે ત સ્ટડી બધું
બસ મસ્ત ચાલે છે સ્ટડી તો
સાંભળ
અ સોરી તમારો અવાજ કપાય છે હા
આવાજ ક
હા હજુ ઓછો આવે છે.
હલો.
હલો હા.
હા ચાલુ રાખો એટલે આવશે સુખીમેરીને.
હા બસ આવ્યો. હા. હા બોલો.
અહીંયા જ છે ને તમારું તો ભઈ.
હા લાસ્ટ યર છે. પછી જોઉં છું હવે આગળ શું કરું શું ની.
હા એટલે અત્યારે તો બહુ ટફ ને ડિફિકલ્ટ થઇ ગયું છે બધું.
હમ્મ, પછી આગળ તો મને એવું ઈચ્છા થાય છે કે આગળ એક બિઝનેસ ઘરેથી ચાલુ કરું ને પેલા ઘરેથી એ વસ્તુ આમ બનાવું એ ક્રાફ્ટ રીતેનું અત્યારે તો ક્રાફ્ટ નો ટ્રેન્ડ ચાલે એલે ક્રાફની રીતે રી બિઝનેસ શરૂ કરું પછી મારા નીચે બધા અસિસ્ટન્સ ને બધું મૂકી પછી એ બિઝનેસ સંભાળશે અને હું મીન્સ કે એક માલિક રીતે બેસીશ અને પછી આ બિઝનેસ મારે ખાસ તો મારે ઓનલાઈન માટે કરવો છે કે ઓનલાઈન અત્યારે ઘણું બધું બધ વેચાર્યું છે એમાં. તો અત્યારે આપણે કોઈને ઘરે ઘરે સુધી આપણે અ કેમ કે માર્કેટિંગ કરવા હું આપણને એટલું બધું આમ એ નથી. પણ હવે ઓનલાઈન થઈ ગયુ. એટલે સારું કે બધા સુધી એ પ્રોડક્ટ પહોંચી જાય છે. વલ વિચારું છું કે ઓનલાઈન શરૂ કરું હવે હું. તમારું કેવું ઓપિનિયન છે, શરૂ કરી શકાય?
થઈ શકે ને બધું જ થઈ શકે. ઓનલાઈન છે ને વસ્તુ બધું જ થઈ શકે. તમારો બિઝનેસ થાય પણ પ્રોડક્ટ રેડી કરો ને એ પ્રમાણે થાય છે. તમારે કેવી પબ્લિકને ટ્રેન્ડિંગ વસ્તુ ગમે છે કે નહીં ગમ
પણ હા અત્યારે ખાસ કરીને ફ્રોડ બહુ થાય છે, સ્કેમ બહુ થાય છે ઓનલાઈન.
હા.
તમારો એવો ક અનુભવ થયો છે ઓનલાઈન શોપિંગ નો ક સારો ખરાબ કઈ દેવો.
હા મારે એક અનુભવ હમણાં વચ્ચે જ થયો એટલે એક ઇન્સ્ટાગ્રામમાં એક પેજ હતું કપડા માટેનું એમ મતલબ કે આપણે એમને થ એમ લગ્નમાં પહેરાના લેંગા અને એવ બધું હતું એના માટેનું એ પેજ હતું. તો એ પેજ મેં જોયું અને એની હાઈલાઈટમાં એના રિવ્યુઝ બી હતા તો મને એવું કે કદાચ ના સારું હશે બધું જ હશે તો લેવા જેવું છે મેં ઓનલાઈન એને મેસેજ મેને બધું કર્યું. એમણે વોટ્સએપ નંબર પણ આપ્યો અને કહ્યું કે આવી રીતે પેમેન્ટ તમે કરી દેજો આમ એમણે કહ્યું કે હાફ પેમેન્ટ ચાલશે એમ જો કદાચ બે પ્રોડક્ટ આપણે લઈએ તો હાફ પેમેન્ટ ચાલશે નહીં તો એક પ્રોડક્ટ હોય. તો આખું ફૂલ પેમેન્ટ ઓનલાઈન કરવું જ પડશે હવે મને કેવું ઓનલાઈન પેમેન્ટ કરતા હું કરી પણ દઉં પણ થોડું રિસ્ક લાગે એમ કે ના કદાચ જો આ ફેક નીકળ્યું તો અને સિરિયસલી એ જ થયું એમ કે મને એવું લાગ્યું કે ચાલ હું હજાર રૂપિયા આપવા માટે રેડી થઈ જઈશ હજાર કે પાંચસો હાફ પ્રઇસ ચાલે પણ કોઈ એવી પ્રોડક્ટ હતી જ નહી કે જે હજાર રૂપિયાની હોય ને હું એને મતલબ કે હ એ હાફ પેમેન્ટ કરી શકું એમ પાંચસોમાં મતલબ બધી જ હજાર ઉપરની જ બધી પ્રોડક્ટ હતી એમ તો હવે મેં બે પ્રોડક્ટ નક્કી કરી કે બંને પ્રોડક્ટ મારા ઘરે આવી જાય અને આઈ થિંક બાવીસો પચીસો સુધીમાં હતું એમ કે થઈ જાય એમ પછી મેં એને હજાર રૂપિયા ઓનલાઈન કર્યું કે બે પ્રોડક્ટ છે એટલે હાફ પેમેન્ટ બનેલું અને કર્યું અને ખબર નઈ પછી એનું યુઝર નોટ ફાઉન્ડ એવ એનું આખું આઈડી ડિલીટ થઈ ગયું બધું જ અને પૈસા પણ ગતાર્યા પ્રોડક્ટ પણ ના આવી કશું જ નહી. એ લોકો કઈક વધારે ને વધારે પૈસા માંગતા હતા કે આ પૈસા આપો તો તમાર પ્રોડક્ટ આવે આ પૈસા આપો તો તમાર પ્રોડક્ટ આવે પણ વધારે પછી કેટલા પૈસા આપવાના એ એટલે એવો અનુભવ તો મારે પણ થયો છે. હ.
આ રટને તમારી જોડ ઓનલાઈ ફો થશે એમ કેવાય એમાં કેવું હોય કે તમે જે તમને જે પ્રોડક્ટ માટે જે બતાવે ને એ વસ્તુ તારી જોડે હોય નહી હોય એટલે કે તને બતાવેશું અને મોકલેશું અને આપેશું. એ રીતે તમાર થય ઓનલાઈન જેમ પૈસા માટેનો થયોશે તમને કેશ ઓન ડિલિવરી ન ઓપ્શન હશે નહી અને રીપેડ કરું હશે પેલા પેલા પૈસા ભરી દે એમ પેલા પૈસા તમે મોકલો ને એટલે એ લોકો પછી શું કરે કે જોવે કે તમારું એકાઉન્ટ તમે જેન મોક એેવા છો કે નહી એટલે એ રીતે તમને વધારે લોકો જાલમાં ફસાવે.
હા એટલે એવું જ થયું મારી જોડેમાં
એટલે શું કરે કે તમને કે કે તમે આટલા તમારે પેલા પેમેન્ટ કરવું પડશે કુલિયર ચાર્જ છે કે ફલાું જેવી રીતે કુલિયર એવી રીતે તમને કે કે ચાર્જ તમારે આપવો પડશે એ રીતે હું તમને પછી તમા પ્રોડક્ટ આવે પછી તમે ફૂલ પેમેન્ટ કરજો પણ આમાં કેવું હોય છે કે તમે ફૂલ પેમેન્ટ કરો કે ના કરો પણ તમે જે ચાર્જિસ પહેલાં પેમેન્ટ કરો ને પછી એ લોકો કે કે તમારે આટલા ચાર્જ કરવા પડશે આટલા પેમેન્ટ પછી તમે ફૂલ પેમેન્ટ ત્યાં પ્રોડક્ટ આવ્યા પછી કરજો પણ ત્યારે એ પ્રોડક્ટ આવવાની વાર હોય આવી નેને પછી એના આગલા દિવસ કેહે કે આવી રીતે અમારે ડિસ્પ્લેસ થઈ ગયું છે પણ તમારે આનું પેમેન્ટ કરવું પડશે એટલે એના હાફ પેમેન્ટ કરાવ કે તમે બે હજારનું લીધું હોય ને પ્રોડક્ટ મંગાવ્યું તો તમને એવું કેહે કે હજાર કે તમારે પેલા કરવા પડશે એ તમે કરો એટલે તમે તો બધું નક્કી થઈ ગયું તમને તો પલું મોકલી દીધું એ લોકેશન ને ટ્રેકિંગ આઈડી એવું ફેક હોય છે પણ તમને મોકલી દે અને એ મોકલ પછી તમને વિશ્વાસ આવે છે પણ તમે જયારે બીજા હજાર મોકલો છો ને એટલે પછી એ તમારું સામે જો એટલે તમારું આઈડી બ્લોક કરી દે એ બ્લોક કરે ને એટલે તમારાથી કશું થાય નહી બ્લોક કરે એટલે સીધું તમે વાત બી ના કરી શકો કે ના કી જોઈ શકો એટલે જે બ્લોક કરે ને પછી ફરી તમે જેને થ્રુ ઇન્સ્ટાગ્રામ થ્રુ હોય કે વોટ્સઅપ થ્રુ એ બ્લોગ કર્યા પછી તમારે કશું થાય નહી એટલે પછી તમારે જે હજાર રૂપિયા હોય કે જેટલા તમે પેલા પે કર્યા હોય એ બધા જતા રહે એટલે ફ્રોડ થાય તમારી જોડે.
હમ્મ. ફ્રોડ તો અત્યારે બહુ જ વધી ગયું છે જોકે ઓનલાઈન શોપિંગમાં પણ જોકે અમુક એવી એપ્સ પણ છે કે જે ના સારી વસ્તુ પણ આપે છે અમુક એવી એપ્સ પણ છે કે જે ફોટો જે બતાવે છે ને પણ આપણને લાગે સારું કે ના સરસ છે પણ જે ઘરે વસ્તુ આવે છે ને બહુ જ ખરાબ વસ્તુ આવે.
એટલે એવું જ હોય ને ઓનલાઈન જે પ્રોડક્ટ ઠ હોય ને એ લોકો શો અલગ પ્રોડક્ટ શો કરવાનું હોય ને અલગ પ્રોડક્ટ શો કરે તમને સારી જ વસ્તુ ક ફોટામાં તો એ લોકો કશું જવાનું નહી એટલે સારા ફોટા એ લોકો મોકલે સારા ફોટા બતાવે પણ જારે પાર્સલ આપડા ઘરે આવે છે ને પૈસા પ્રમાણે ત્યારે એની ક્વલિટી ડાઉન હોય જાય ફસ્ટ કોપી હોય અથવા તો એકદમ મટરિયલમાં બહ ખરાબ હોય એ રીતે હોય આ લોકો ન અમુક જનો ઓરજનલ એ લોકો સેલ તો કરતા જ હોય પણ ઓરજનલ મકતા હોય એટલે ઓરિજિનલ આપણને સારા જ લાગે પણ જયારેની કોપી હોય કે ગમે તે એ લોકો ખોટો મટરિયલ ખરાબ મટરિયલ મોકલે ને એટલે આપણને ગમતું નથી એટલે પૈસા તમે ઓછા રેટમાં સારી વસ્તુ ઓછા પૈસામાં સારી વસ્તુ ખરો ને લેવા જાવ તો આવું થાય.
હા એ વસ્તુ તો છે જ પણ જોકે અમુક અત્યારે ઓનલાઈન એવી પણ શોપિંગ બહુ આમ સારી થઈ ગઈ છે બધું અમુક ઘણી બધી વસ્તુઓ પણ આપણનેમ કે લેવા નથી જવું પડતું અને ઘણા બધા અલગ અલગ પ્લેસીસ ની અલગ અલગ વેરાયટીસ આપણને ઓનલાઈન દેખાય છે અને આપણે એ વસ્તુ અહિયાયા લાવી શકીએ આપણને એ એવું નથી થતું કે આપણેે આ વસ્તુ લે માટે છેક દૂર જવું પડશે તરત આપડા ઘરે આવી જાય એમ ઓનલાઈન શોપિંગ આમ સારું પણ છે આમ એવું પણ છે એમ.
હા એક બેનિફિટ તો સારો છે કે આપણે દૂરની વસ્તુ આપ આપણા ઘર સુધી લાવી શકીએ મંગાવી શકીએ ઓનઈ પણ જયારે પૂરેપૂ ટ્રસ્ટેડ અને આપણને લાગેને કે ના છે વીસ વર્ષ કે આ થઈ શકશે આપ જોડ આવી શકશે તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ જયારે આપડ જો ફ્રોડ થાય છે કે પછી આવી રીતે સ્કેમ થાય છે ને ત્યારે આપણને ખબર પડે છે કે આવું ફ્રોડ થાયને આપણે જો પૈસા કપાઈ ગયા કે પૈસા લઈ લીધા પણ આ બધા જો બિઝનેસ તો બધા એવા નથી હોતા અમુક સારા બી હોય છે જે સેફ આપણને મટીરિયલ વસ્તુ પહોંચાડતા હોય છે.
બીજું તમારે કેવા અનુભવ રહ્યા ઓનલાઈન શોપિંગમાં?
. જેન્યુન છે તો મંગાવ મોસ્ટ ઓફ હું જો ને શસ કે સટ એવું કઈક મંગાવતો હોય બાકી તો ખાસ કરતો નહી મારે તો કોઈ એવો ખરાબ અનુભવ અત્યાર સુધી થયો નથી બધું ચેક કરીને જોવાનું એટલે જોઉં છું હું બધું પેલા.
એ વસ્તુ સારી છે એમ કે બધું ચેક કરીને લેવું છે. હલો.
હલો.
કેમ આટલો બધો અવાજ આવે.
કઈ નહી તમારે શું ચાલે બધું? ઓનલાઈન શોપિંગ તમે કરી તમે ઓનલાઈન શોપિંગ તમે કરો છો ને? પણ જોઈ વિચારીને કરવાનું ત્યારે
હા એતો.
સારું હવે મળીશું ને પછી ત્યારે બીધી ચર્ચા કરીશું લેટ થઈ ગયું છે તો હવે આરામ કરો.
શ્યોર શ્યોર હા ચલો બાય.
હા મળીએે બાય બાય ગુડ નાઈટ ટેક કેર.
હા.
બાય બાય.